હલો,
હલો.
બોલો.
શું કરો સાગરભાઈ મોટા ભાઈ.
બસ આપડી ઉઈથા.
હ હ વાડી એ ગયા તા?
અમારે ક્યાં વિઘા અમાર બાપ દાદ એ રવા દીધા.
તો ક્યાં ગયા હતા કોક ના પાણી પાવા ગયા તા?
ના મોબાઇલ મા મથતા તા.
એલો તોઈ તમે ઉજાગર કરો મોબાઈલમાં મોબાઈલ માં મોબાઈલ બહુ જોવાય. કેટલું નુકસાન કરે મોબાઈલ.
જેમ અમને સલાહ આપો એ સાચી વાત છે તમે તમારા છોકરાં સલાહ આપો મોબાઈલ ને જોવાઈ.
અમારે તો અમારા છોકરા તો મોબાઈલમાં ફૂલ ગાંડા જ છે એટલે અમારે એમાં તો કઈ કેવું પડે છે જ નહી. તો હું અમારા અમારા છોકરા. છોકરા ના મગજ બગડી ગયા તો અમે તમને સલાહ આપી છે. મારે આવું રિઝલ્ટ મળ્યું છે. તમે જોવું માં કે તમારે એવું રીઝટ થશે પછી.
એવું. હજી તો અમારે તો મોર્નિંગ થીયુ.
કેવાય અમારામાં છોકરા ભણવા વાયા ગયા છે. હમણાં આવીજસે પોણાઆઠે થઈને,
હમ...
ચણા ભર છે ભાગમાં.
હવે તો વાંધો નથી ને કઈ.
હવે તો સેનો વાંધો હોય.
ન્યાં કઈ હુ મારવા બરવામા,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
તોમ અનસલની.
લાગ.
ભી છે.
. એ બધે એવું હોય કે
હમ્મ.
એમ કેમ. એમાં એ છે એ ને કેવાય સવારે છ થી બે. એ . બે થી છ
નાઇટ તો
શીખો કે નહી ખાલી એ બીજ કવ.
એ બી ને સી ત્રણ હોય.
આરોગ્ય કેવું કામ ને જૂડુ ઉઠી છે તમારે તો બહને.
ડી શીપમાં થાકી જવાય.
હ, ટાણું ફરીકમાં ન જાતું હોય ને.
ગરમીથી ને એવું હોય ને.
હો એ પણ એસી પંખા ન હોય.
પંખા હોય થોડા કામ કરે ગરમીમાં.
ઉનાળામાં બવ તકલીફ
વરસાદ ન આવે એટલે વરસાદ ન હોય ને ઠંડી ન પડે એટલે તકલીફ પડે.
એવું શે હમ. મને કેતી તી તમારી અયા કંપનીમાં ક્યાં ક્યાં પથ્થર નો ઉપયોગ થાય?
અમારે તો ધૂઈડ જ નાખે અયા તો.
ઓહો તો તો બોવ બેકાર સિમેન્ટ બનાવવાના. મારે અત્યારે એવી જ મળે છે.
હમ્મ.
એવી અમારે એવી કાળી-કાળી વેચાય છે આયા આ બાજુ સિમેન્ટ અમારે.
ભાઈ આવી ગયા કાલે એમ.
પઈ ગયા તા ક્યાં ગયા તા.
રાજકોટ એક દી યો એક દી રોકાણો.
હા.
બીજે દી પાછો
હ.
મે કીધું તું હું કરવા જાય તી કે સોફા ના કવર લેવા જાવસ.
પછી લીધા?
હું લઈ તો ખાલી રમાડતો હતો.
ઓકે ભાઈ તમારા ઘરમાં બોવ બધા એ ખોટું બોલતા લાગે નય?
ખોટું તો વાત જાવા દયો મને રમાડતા જ આવડે.
હ ઈ બધા રમી જાય, સામે વાળા રમી લે.
હમ્મ.
હ હારા કેવાય સામે વારા. સામે વાળા હારા કેવાય સમજદારી અતી. રમી તો નય રમાડે તો.
બધે ભોરા માના આયા ને એટલે, હમ્મ.
હ. કેવાય.
લ્યો માયા મેડમ હારે વાત કરો.
લાયવા છે
હે?
હા દીયો.
હાલો.
શું કરો? કેમ તમે તમારા ઘર વાળાને ફોન આપી દીધો તો?
એના હાથમાં જ હતો.
એવું સે.
હા હા, તમે શું કરો?
હા એની આમ ખાટલામાં પયદા છે.
ઓ હજે પેડા ખાટલા માં?
હા હો, ખાટલા પેયદા છે.
હમ્મ, એમ સેવને બીજું
હું શોપિંગ કરવા જવાના કે નથી જવાના?
હમ્મ, શોપિંગ કરવાને જાવું ને પણ વરસાદ છેને એટલે.
અને આમ આજ આવી જ જાય એમ લાગે.
ઓ ય અમારે છે ને મારા ભાભી નું શ્રીમંત છે ને તો મારે ય્ સાડી લેવાની ઈચ્છા છે. પણ સાડી ક્યાં થી લેવી ને એ ક્યાંય ખબર નથી, એવું.
મારે પણ સાવું જ પડશે ન્યા, ત્યારે જાય.
તમારે પહિ નું શ્રીમત છે તે તમે ખરીદી કરી લીધી તમે?
અમારે એ કરવાની બાકી જ છે હજુ.
હ શું પહેરવાના છે તમે શું પહેરવાના છે?
હ સોલી પહેરવાના છે આ સાડી જોઈએ.
હ ચોલી ભાડે લેવાના છો કે
ભાડે જો, ભાડે જ લેવાનું, ના ના ભાડે.
એફ.
હા, ચોલી તો ઘર ની ના લેવાય પછી હું કામની.
હા, એ વાત સાચી છે હો.
ભાડે જ લઈ લેવાય ને એમ.
હા, હા.
પછી એક વાર પહેરી લે, બે વાર પહેરી લે પછી થોડું ઘણું
હા તૈયાર થવાનું શું નક્કી કર્યું, ક્યાં તૈયાર થવાના?
તૈયાર થવા પાર્લરમાં હો.
હ ને આમે તમારા ગામમાં એક બેન છે ને બહુ સરસ પાર્લરમાં તૈયાર કરે છે.
હ એ કયા બેન, એનું નામ શું?
વૈશાલી બ્યુટી પાર્લર છે ને.
હા હા, એ તો હા એ તો મારામાં છે.
પૂછ્યા વાય, હા પૂછ્યા વાય, શું બજેટ છે.
હવે જાયે ત્યારે નક્કી કરશે, હું કરું
એને ક એને કેવાય કે મારે હેને બોવ આમ કઈ ઓવર તૈયાર નથ થાવું ખાલી થોડીક હેસ્ટાઈલ ને એવું વારી દીયો ને કે
હેસ્ટાઇલ ને મેકપ એવું
હા, મેંદીને એવું નો હોયને તમાર કરવાનું હોય.
ના, એમ ને એમ લેય તો નઈ જ કરે.
હા, સેટ ને એવું તો તમારી પાસે હશે ને ઓલુ તમે મેરેજમાં આપ્યું તો ઈ પેર લેવા એમ. ઈ સરસ છે.
હા, સેટ ને એવું તો શે ઈતો પસી
એની મેચિંગ, એની મેચિંગ ચોલી છે ને પાસ કરાય તમારે. એટલે બોઉ સરસ થઇ જાય બધું.
એને સેને એનું ને
હા, તમે તો ચોલીનું કર લાયખું, અવે અમે શું કરશું?
અમે પણ અજી જાએ નક્કી કરીએ. ન્યાં ચોલી મલી જાતી હોય ઈ પ્રમાણે.
પર એક્ઝામ પર ઓય તો પૂછ. પૂછી લેવાય ફોન કરીને એક વાર ભલેની બાર ઓય તોય.
હા, એ તો નંબર તો નથી પણ તોઈ કે કોન્ટેક કરી લેવો જોઈએ.
મારી પાસે છે નંબર તો, પૂછાવી દઈશ તમને.
ના, તમે જ પૂસી લેજો તો.
તમારા-તમારા હસબન્ડ શું પેરવાના છે.?
એ પણ ક્લેઈશ એવો કે કવો મૂશી લઈ શે. બેયનું મેચિંગ તો ન્યા નો હોય ને બાકી તો બેય મેચિંગ કર
બેયનું મેચિંગ નો થાય, ત્યાં નો ઓય બેય એ તો તમારે થોડુંક આગળ જાવું પડે, આખા બજાર સુધી જાવું પડે. આઠ હજારમાં આઠ હજારમાં તમારું ટ્યૂનિંગ ની થાય બેન.
ઓ, ના, ના, એટલું બધી અમારે બોઉ
તમારે તો બે અજારમાં થઈ જાશે, બે અજાર કદાચ લેશે.
હા, બસ, બે-અઢી અજાર લગી, હા,
ચાહ્
હજારનું અત્યારે શું આવે?
હા, એટલા સુધી તો મલે, ના,
હુમ્મ,
અમે જાશું અવે ક્યાંક શોપિંગ કરવાથી જોયે ક્યાઈ સરસ સાડી મળતી ઓય.
હુમ્મ, તમારે જામનગર બાજું તો મલતી છે, જામનગરમાં તો
હા, પણ ન્યા બોઉ છેટું પડે.
છેેટું પડે છે ને
અમે તો અવે અયા જાય શું. એવું શે, એક કાદી તો લેવી પદશે ને?
કેસ
અમે જાહુ ગોંડલ.
હા, હ.
એક સાડી તો લેવાની જ છે.
હા, એક સાડી તો લેવાનું
હા.
તમારે નણંદે કુર્તી મંગાયવી અસ્તર વાળી જ લેઈ જઉં ઈ એમ કેતા તા. અસ્ટર વારી હોય ને એવી લે જઉં. સાદી નો લેતા, વગર ની નો લેતા તો ફિનિશિંગમાં
ના ના સાદી નથ લેવી એ અસ્તર વારી જ લેય એ તો. હમણાં ગ્યા તા પણ બહુ ત્યારે વરસાદ હતો એટલે ન સવારે
અમારે ટાઈમ નથી નકર અમે આવે જ પણ અવે નથી પોગાય એમ.
હમ, આવી ગ્યા હોત તો તમે ખરીદી થઇ જાત ને અહિયાંથી.
હા, છે.
તો આવી જાવ એટલે
અમે આવશું તો ખરી અમારે પંદર દિવસની છે ને રજા અમારે અમારા ઘર વાળા લેવાના છે. ઈએમ કહેતા હતા કે સાતમ આઠમ ઉપર સે એમ કેતા તા. મે કીધું કે મારો કીધું માર ભાભી નું શ્રીમંત તો એ પ્રમાણે લેજો ની તો કે જોઈએ હવે તો એ મારે સાતમ આઠમ નો થાય પછી. હવે શું કરે મારા ભાભીને મુહૂર્ત કેટલા દિવસનો આવે કેટલી તારીખનો એ પ્રમાણે
હમ, હા પણ હજી તો વાર સે ને હજી તો. નવમાં મહિનામાં હોય ને સાતમ આઠમ.
હા, હા, સાતમ આઠમ ક્યારે છે?
કેટલી સત્યાવીસ અઠ્યાવીસ તારીખે હઈશે.
હમ.
નવમા મહિને
એમ તો હજી વાર છે ઘણી.
રક્ષાબંધન, રક્ષાબંધન અઠાવીસ તારીખે છે. આઠમા મહિનાની પછી સાતમ આઠમ છે ત્રીસ અવે એકત્રીસ પેલી બીજીને ત્રીજી જન્માષ્ટમી ચાર તારીખે છે ચાર નવ એટલે તો તમારે હા, નવમા મહિનની ચાર તારીખે.
હા, નવમાં મહિનાની.
એટલે આઠમો આખો કાઢવાનું
હમ.
પછી આવશે એટલે કીમત નઈ હસે. અત્યારે